હલો. કેમ છો?
હેલો.
કેમ છો તમે?
બસ હુ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજાના.
ચલો હવે આજે એક રસપ્રાદ મુદ્દા વિશે વાત કરીએ. હોળી અને ધુળેટી.
હા આ બંને ભારતના ખુબ જ પ્રસિદ્ધ તહેવાર છે.
હા ભારતના દરેક પ્રદેશમાં ઉજવણી ની રીત અલગ હોય છે.
હોળીને રંગો નો તહેવાર પણ કેહેવાય છે.
હા! પણ તહેવારનો મુખ્ય સંદેશ એક જ હોય છે.
અને ધૂળેટી એ રંગનો રમવાનો દિવસ હોય છે.
હા સાચી વાત.
આ તહેવાર દેશના ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે.
હા અને બધા રાજ્યોમાં અલગ અલગ રીતે, ઉજવાય છે.
હા! હોલી પેલાની સાંજે હોલિકા દહન કરવામાં આવે છે.
હા! જેમાં આપણે હોળી માતાની પૂજા કરીએ છેએ. જલ ચલ ચડાવીએ છે.
હા તેમાં લાકડા અને સુખા ઝાડની દાળીઓ ભેગી કરવામાં આવે છે.
હા સુખા ઝાડ અને, એને એક એક રીતે જે પ્રગટાવવામાં આવે છે. જેની પછી આપણેે પૂજા કરીએ છીએ.
હા આ પ્રમારા ઘણા વર્ષોથી ચાલી રહી છે.
હા આ પરંપરા બહુ જ વર્ષો જૂની છે. જેને અત્યારે આપણેે બધા નિભાઈએ છે, અને એક તહેવાર તરીકે આપડે ઉજવણી કરીએ છીએ.
હા. આ કથા લોકોને સારા માર્ગ પર ચલાવે છે.
હા! અને એ મારત થી આપણને સત્ય પ્રમાણિકતા શીખવા મળે છે.
હા! સારા વિચારો જીવનમાં હંમેશા ઉપયોગી બને છે.
હા! હોલી નો તહેવાર વસંત ઋતુ માં આવે છે.
હા આ સમય હવા પણ સારી હોય છે.
ઝાડ પર નવા પાન ઉગવા લાગે છે.
ખેતરોમાં પણ નવા પાક તૈયાર થતા હોય છે.
એટલે હોલી ના આનંદ અને નવી શરૂઆત નો તહેવાર પણ કહેવાય છે.
લોકો ઘરની સાફ સફાઈ પણ કરે છે.
ઘરને સજાવામાં પણ આવે છે.
કેટલાક લોકો રંગોલી પણ બનાવે છે.
હોળ ના દિવસે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
હા અને પ્રેમ અને સદભાવ નો સંદેશ આપવામાં આવે છે.
નાના મોટા બધા સાથે મળીને તહેવાર ઉજવે છે.
હા અને આ તહેવાર એકતા નો પણ પ્રતિક ગણાય છે.
સાચી વાત, ધૂળેટી ના દિવસે ગુલાલ વાપરવામાં આવે છે.
વિવિધ રંગોથી આનંદ મનાવામાં આવે છે.
લાલ રંગ ઉત્સાહ દર્શાવે છે.
તો લીલો રંગ પ્રકૃતિ સાથે જોડાયેલો છે.
અને પીલો રંગ ખુશી અને પ્રકાશ નો પ્રતીક છે.
ઓહ ગુલાબી રંગ પ્રેમ અને મિત્રતા નો દર્શાવે છે.
વિવિધ રંગોથી તહેવાર વધુ સુંદર લાગે છે.
રંગ જીવ જીવનમાં અનેક બનવા દર્શાવે છે.
ધૂળેટીમાં લોકો ગીત પણ ગાય છે.
કેટલાક સાથે ઢોલ પણ વગાડવામાં આવે છે.
હા સંગીત થી આનંદ વધે છે.
લોકો જ સાથે મળીને નૃત્ય પણ કરે છે.
હા તહેવાર લોકોને નજીક લાવવાનો અવસર બને છે.
હા અને સામાજિક મેલાપ પન વધે છે.
હોલી દરમિયાન ઘણા પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે.
ઘર ઘેર સ્વાદીસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે.
મહેમાનોનું સ્વાગત પણ પ્રેમથી કરવામાં આવે છે.
મેહમાનને મીઠાઈ અને નાસ્તો આપવામાં આવે છે.
હા બાળકો આ તહેવારની રાહ ક્યારથી જોઈ રહ્યા કરે છે.
તેઓ રંગો વિશે ખુબ ઉત્સાહિત હોય છે.
હા મોટાઓ પણ તહેવારમાં ભાગ લે છે.
હા બધા સાથે મલીને ઉજવણી કરે તો આનંદ વધે છે.
સાચી વાત છે. ધૂળેટી રમતી વખત સાવધાની પણ જરૂરી હો છે.
હા આખ અને ચે ચેહરાની સંભાળ રાખવી જોઈએ.
હા કુદરતી રંગ વાપરવા વધુ સારા ગણાય છે.
હા. તવે તે ધ્વચ માટે ત્વચા માટે પણ સારા હોય છે.
હા પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ.
હા પાણી બચાવું બધાની જવાબદારી છે.
હા પક્ષીઓ અને પ્રાણીઓને પણ તકલીફના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
હા પર્યાવરણની રક્ષા પન એટલી જ જરૂર છે.
હોલી લોકો વચ્ચેનો મતભેદ ઓછો કરવાનો સંદેશ આપે છે.
હા પ્રેમ, દયા અને માપી પણ આ તહેવાર સાથે જોડાયેલ છે.
હા હસતા રમતા તહેવાર ઉજવવો જોઈએ.
હા અને બીજાનો આધાર પણ એટલો જ જરૂરી છે.
હા નાના બાળકોને પણ તહેવારનો અર્થ સમજાવવો જોઈએ.
સંસ્કૃતિની માહિતી નવી પેઢને પણ આપવી જોઈએ.
હા હોલી ભારતનું સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે.
હા ધૂળેથી આનંદ અને રંગોથી ભરાયેલી ઉજવણી છે.
તહેવાર લોકોને સાથે લાવાનો સુંદર અવસર આપે છે.
પ્રેમ, એકતા, ખુશી અને સદભાવ સાથે હોય અને દૂળે એ ગુજાવામાં આવે છે.
હા હવે હોલી અને ધુલેટીના બીજા રસપ્રાદ વિશે વાત કરીએ
હા આ તહેવારની ઘણી અલગ અલગ પરંપરાઓ છે.
હા ભારતના દરેક પ્રદેશમાં ઉજવણીની રીત અલગ હોય છે.
પન તહેવારનો મુખ્ય સંદેશ એક જ હોય છે.
તે સંદેશ છે, પ્રેમ, એકતા અને ખુશી
લોકો એકબીજા સાથે મલીને તહેવાર ઉજવે છે.
હોલી પહેલા બજારમાં ઘણી હલચલ જોવા મલે છે.
હા વિવિધ રંગ, ગુલાલ અને પિચકારી વેચાતી હોય છે.
મીઠાઈની દુકાનો અને સજેલી અ મીઠાઈની દુકાનો પન સજાય હોય છે.
ઘણા લોકો તહેવારની તૈયારી ઘણા દિવસો પહેલા શરૂ કરે છે.
હા ઘરની સફાઈ પણ તૈયારી
હા કેટલાક લોકો ઘરની સજાવટ પણ કરે છે.
હા રંગબેરંગી ઝાલર અને ફૂલનો ઉપયોગ થાય છે.
હા આ બ ધાથી તહેવારનું વાતાવરણ વધુ સુંદર બન્યું છે.
હા હોલીનો ઉલ્લેખ ઘણા સાહિત્યમાં પણ મળે છે.
કેવાયરો? કેવાયયો રંગો, કવિઓ રંગોને પણ આનંદ સાથે જોડાયા છે.
હા ગીતોમાં પણ હોળીનું વર્ણન થાય છે.
અને લોકગીત તહેવાર ને વધુ જીવંત આપે છે.
ઢોલ અને મંજીરાનો અવાજ ઉત્સાહ વધારે છે.
લોકો ગીત ગીતા ગાતા ગાતા તહેવાર બનાવે છે.
કેટલાક સ્થળે સંસ્કૃતિ કાર્યક્રમ ઉત્પન થાય છે.
તેમાં બાળકો અને મોટા બંને ભાગ લે છે.
હા નાટક અને લોકનૃત્ય પણ રજૂ થાય છે.
હા અને આ રીતે સંસ્કૃતિ જીવંત રહે છે.
હોળનો તહેવાર લોકોને સાથે લાવવાનો મધ્યમ બને છે.
હા અને દૂર રહેતા લોકો પણ એકબીજાને શુભેચ્છા આપે છે.
હા આજે ડિજિટલ માધ્યમ થી પણ શુભેચ્છા આપવામાં આવે છે.
પણ રૂબરૂ મળીને શુભેચ્છા આપવાની મજા કઈક અલગ જ હોય છે.
એ તો સાચી વાત છે. હોલીમાં હાસ્ય અને રમૂજનું પણ મહત્વ હોય છે.
બિલકુલ હાસ્યથી વાતાવરણ હલવું અને આનંદમય થઈ જાય છે.
તહેવાર સમયે સારા શબ શબ્દો બોલવા જોઈએ.
ખરાબ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
હા બધા સાથે વિનમ્રતાથી વતાવવો જોઈએ.
આ પણ તહેવારની સુંદરતા છે.
હા કુદરતી રંગનોો ઉપયોગ વધુ સારી પસંદગી છે.
ફૂલમાંથી પણ રંગ બનાવી શકાય છે.
હલદર થી પીળો રંગ મળે છે.
ભીતમાંથી લાળ રંગ પણ બનાવી શકાય છે.
આ રીતે પર્યાવરણનું રક્ષણ થાય છે.
અને ત્વચા પણ નુકસાન ઓછું થાય છે.
પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
હા બિન જરૂરી રીતે પાણી વેળફુ ના જોઈએ.
સફાઈ પણ તહેવાર પછી એટલી જ જરૂરી છે.
બસ તો અ આ પાસનું સ્થાન સ્વચ્છ રાખવું જોઈએ.
પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
હા કુદરતને નુકસાન ના થાય. તેનું ધ્યાન રાખવું જોઈએ આપડે.
હોલી સામાજિક સંબંધો મજબૂત બનાવે.
હા લોકો વચ્ચે ની દૂરી ઓછી થાય છે.
તહેવારમાં બધા સમાન ભાવથી મળે છે.
હા આ સમાજમાં એકતા નો સંદેશ આપે છે.
હોલી ની સવાર લોકો ઉત્સાહ સાથે તૈયારી કરે છે.
પછી ધીમે ધીમે ઉજવણી શરૂ થાય છે.
રંગ બદલાઈ શકે સમય ના બદલાઈ શકે.
હા બિલકુલ આજે આપડે ખુબ ચર્ચા કરીએ આ વિષય પર
હા! હવે આપણે ફરીથી આવા રસપ્રાદ વિષય પર વાત કરીશું ચલો આવજો.
ચલો આવજો.